નમસ્તે.
નમસ્તે.
કેમ છો.
કેમ છો, મજામાં તમે કેમ છો
હમ, હ પણન મજામાં છો
હા, હા કામ હોય ગ ગયો
હા, સહી ગયો
હમ આજ બચ્ચોની તો છોટી છે.
હા બાળકો ન છુ્ટી જ છે, આજે મને તારી સાથે ને બાળકો ન સારી યાદ તો કેવી રીતે લગવાડી આ વિષય પર વિસ્તાર વાત કરવાની છે.
અચ્છા ઠીકે
બોલો ને.
હા, બોલતીયને હું પણ મજામાં છું. આજ માને સારી તારી સાથે, બાળકોની સારી આદૃતિ કેવી રીતિ લગવાડી આવી છું. વિષય પર વિસ્તારથી વાત કરવા છે.
હ વાહ આ તો ખૂબ સુંદર અને જરૂરી વિષય છે, કારણ કે બાલક પણ ના જે આદો તો પડે એ ઘણી વાર આખા જીવન સાથે રહે છે.
હા, ના સાચું છે. જો બાળકોને નાની ઉમરથી સારી આદતે એ શીખવાડમાં આવે એવ ભવિષ્ય સારી જિમ્મેદારી અને, સંસ્કારી વ્યક્તિ બની શકે
બિલકુલ, બિલકુલ સારી આદતોત કેવલ શિસ્ત માટે નથી પણ સ્વાસ્થ બેવવા. અભ્યાસ સંસ્કાર અને આત્મનિર્મતા માટે, પણ ખૂબ જરૂરી છે.
હા, ના સારી આદતે શા મોઠો માટે જરૂરી છે. પહેલે તો એક કહ હતો તો ક કે બાળકોને સારી આદતે લગવાડી શા મોટો માટો જરૂરી છે.
કારણ કે આ, આદતોથી બાળકો નું વ્યક્તિમત્વ બને છે. સમય પર ઉઠવું સ્વચ્છ રહેવું આદરથી આદરથી બોલવું અભ્યાસ કરરવ અનાનું આધર કરરવ શેર કરવું ખોટું ના બોલવું. આ બધી આદતો પાલકને સારા મનુષ્ય બનાવે છે.
હા, ના. ઈ ઈટલી એ આદત કેવલ રોજાની રૂટી નથી પણ ચારિત્રની ભાગ છે.
એકદમ સાચી વાત બોલું છું. જે બાળક નાની ઉંમર થી સારી આદતે શીખે છે. એ મોટો થઈને પણ ઝમ્મેદાર બને છે. બાળકો ને જોઈને શીખે છે.
હા. તારે માટે બાળકોની આદત શીખવાની સૌથી પહેલી રી એ જ
સૌથી પહેલી વાર બાળકો જોઈ ને શીખે છે બરાબર છે. આ માતા પિતા દાદા દાદી ઘરના મોટા લોકો જે. કરે ના એ બાળક જોય છે અને ઇમીડિયટ કરે છે.
હ ના. હાજી માતા જો માતા પિતા છે પોતે સમજ પર ઉઠે. સ્વચછ રહે નમ્રથી બોલે. ફોન ઓ જે વાપરે તો બાલક પણ એ શખે.
હા બિલકુલ એટલે પાલક ની ઉપતે શકતા. પેલા પોતે ઉદાહરણ બનવું જરૂરી છે બરાબર ને. સમય પર ઉઠવાની આદત.
હમ. ચાલ હો એક એક આદત પર બાત કએ બાળકો. વાહલે ઉઠાવીની આદત કેવી રીતે લાગવાડી.
પહેલા તો માતા પિતા પોતે રૂટીન બનાવો બરાબર. બાળકને રોજ એક જ સમયે. સુતાડવું અને ઉઠવાડું. રાત્રે ખુબ મોડું સુધી મોબાઈલ ટીવી અથવા ગેમ નો આપવી.
સવારે ઉઠે ત્યારે પ્રેમથી ચગવાડું.
હમ. હા ના ગુસ્સા થી ઉઠવા ઊઘ તો બાલક ચીડચીડ બની જાય.
હા સવારો ન સમય આનંદી બનાવો જેમ કે સુરજ જો પ્રાર્થના હલખું. સ્ટ્રેચિંગ પાણી પીવું ધીરે ધીરે આદત પડે છે.
આના. સ્વચ્છતાની આયાદત.
હમ.
બાળકોની સ્વચ્છતાથી આદત કેવી એ રી શીખવાડી શીખડવાડીએ.
હ રોજ નાું દાત સાફ. કરવું હાથ ધોવાના નખ સ્વચ્છ રાખવાના. કપડાે પદલવાના. રમ્યા પછી હાથ પગ ધોવાવાના આ બધું નિયમિત. કરવું બળું.
હ હા ના કરવા આવ્યું બાલકે આળસ કરે છે.
હા એટલે આ કામને ના મજેદાર બની શકાય જેમ કે રામ સાથે હેન્ડવોશ કરવું. સ્ટીકર રવાોર્ડસ આપો સ્વચ્છતા ચાર્ડ બનાવો.
વાહ તને બધા. દબાવ કરતી મજેદાર રીતે આસન કરે છે.
હમ હા. કૃપયા આભાર માફ કરજો આ બોલવાનું શીખવાડો પડે છે.
હા અભી કે બચ્ચે તો નહ બોલ છે.
હમ.
સંસ્કાર યાદ હતો કેવી રીતે લગવાડવી લગ લગવાડી.
હ બાલ્કની ના નાની ઉંમર થી, કૃપયા આભાર માફ કરજો નમસ્. તે આવજો જેવા શબ્દ વાપરતા શિકડવાના જ્યારે કોઈ મદદ કરે ત્યારે થેન્ક યુ બોલવું. ભૂલ થાય તો સોરી કવું આ ખુબ જરૂરી જ છે.
હા ના. નાની શબ્દોથી બાલકા નું વર્તન ખુબ સુંદર બને છે.
હા બિલકુલ આ આદ તો જ નમ્રતા આ દર અને સભ્યતા આવે છે.
આન એને આદતે કરવાની આદત
હમ તુમ બોલેને
બાળકો ને આનંદ આદર કરવાની આદર કેવી રીતે એ શીખવાડી શીખડવા
હ પ્લેટમાં ઓછું પરસું પછી જોઈને તો વધારે આપવું કિસાનની મહેનત વિશે કહેવું. જેટલું જોઈએ એટલું જ લેવું એ શીખ શીખવવું ભોજન બગડાવું નહી એ સ્પષ્ટ કું
હા ના કઈ વારી બાળકોને પ્લેટમાં ઘણું લે એ એન છોડ દે
હા એટલે પ્રેમથી સમજાવું અન્ન ભગવાન ની દેન છે, એનો પગડા બગાડ કરવો નહીં. વસ્તુને વ્યવસ્થિત વસ્તુને વ્યવસ્થિત રાખવાની આદત
હ ના બાલ્કોને ખૂબ વસ્તુ ફેંકી દે ટોય ધર ઉધર રખે એ સુધાવા શું કરાવી
એને કામ પછી વસ્તુ જગ્યાએ મૂકવી, આ આદત શીકડ વાળી રમ્યા પછી, ટોઈસ બોક્સમાં મુૂકવા સ્કૂલ બેગ તૈયાર રાખવી પુસ્તક સેલ્ફમાં મૂકવા શૂઝ ઠેકાને રાખવા
હા ના શરઆતમાં એ રોજ યાદ કરવાનું પડે છે.
હા પણ ધીરે ધી રે એ સેલ્ફ ડિસિપ્લિન બની જાય છે, સમય પાડવાની આદત
હને બાાયકાને સમય પડવાની આદત કે રીતિ લગવાઈ એ મોટે રૂલ રૂટીન જરૂરી છે.
હા ઉઠવા ઉઠવાના સમય અભ્યાસ નું સમય રમવાનો સમય ભોજન નો સમય સુતાના સમય
હા ના
એટલે શેડ્યુલ બનાવે છે. હા જો બાળક ને ખબર હોય કે ક્યા બમ શું કરવું તો એ વ્યવસ્થિત બને છે.
હા ના હા ના અભ્યાસની આદત બાળયમિત અભ્યાસ આદત કેવી રી લ લગવા
રોજ થોડો નિશ્ચિત સમય અભ્યાસ માટે ફક્ત પરીક્ષા પહેલે એવું ન કરવું અભ્યાસ માટે શાંત જગ આપ આપવી હોમવર્ક પછી, થોડો બ્રેક અથવા રિવાર્ડ આપી શકાય
હા ના સારી માતા પિતા ભૂમિ પડે પડે છે ત્યારે બાલકી અભ્યાસ વધારે ના ગમે
હા બિલકુલ દબાવ કરતા પ્રોત્સાહન વધારે ઉપયોગી છે. વાંચવાની આદત
હમ પુસ્તકો વાચવાની આદત કેવી રીતિ લગવાઈ લગવાડે? બાલકની ઉમર અનુસાર બાલકાને ઉમર અનુસાર રંગ પુસ્તક રંગીત પુસ્તક ચિત્રકથા નાની મો સ્ટોર આપારી રોજ દસ પંદ્ર મિનિટ રૂટીન ટાઈમ રખવાની માતા પિતા પણ સાથે બેસે બેસી ને વાંચે તો ઉસર અસર ઉધારે આ થાય.
હા બેડ ટાઈમ સ્ટોરી પણ ખુબ સારો ઉપાય છે.
હા ના હા એથી એથી બાલકનું ઇમિજિયટલી ક્ષણપેન વધેય અને ભાષાપન સુધારે.
હા સ્ક્રીન ટાઈમ નિયંત્રિત કરવો પડે છે આ આજકાલ બાળકો મો મોબાઈલ ટીવી ટેબ્લેટમાં ખુબ વ્યસ્ત રહે છે એને કેવી રીતે કંટ્રોલ કરવું.
હો સાથી પહેલે ઘુમાના નિયમો બનાવો. ભોજો ભોજન વત મોબાાઈલ નહીં. સુતાનું પહેલી સ્ક્રીન નહી. મર્યાદિત સમય માટે જ ટીવી અથવા મોબાઈલ એજ્યુકેશન કંટ્રોલ પસંદ કરવાનું બાકી સમય આઉટડોર પ્લે ડ્યરિંગ ડ્રોઈંગ રીડિંગ ફેમિલી ટાઈમ ટાસ્ક માટે જ ખરાખ આવે
હા જો માતા પિતા પણ સતત ફોનમાં રહે તો બાલકને સમજાવવું મુશ્કેલ બની જાય હ
હા ના હા ના.
ચાલો તમારી સાથે ને બીજો કોલ પર વાત કરું છું હા. અચ્છા ધ્યાન રાખજો ઓકે.